હેલો
કેમ છો?
હા, બસ મજામાં, તમે કેમ છો?
એકદમ મજામાં, મારો અવાજ આવે છે તમને ક્લિયર?
હા ક્લિયર આવે છે એકદમ
ઓકે, જમી લીધું?
ના હજી હવે જમવાનું બાકી છે હજી તો બને છે
શું બનાવો છો?
બસ દાલ, ભાત, શાક, રોટલી અત્યારે સવાર માં શું હોય?
મારા મે મારવા માટે બી બનાવી દેજો છે.
ચોક્કસ આઈ જઓ આઈ જાઓ તો પછી.
હા.
હા, બોલો હતો કેમની યાદ, હા બસ ફ્રી જ હતી એટલે પછી મેં કીધું પછી જ જમવા બેસુ, હજી તો બને છે એટલે મેં કીધું હજી... થોડી વાર રહીને જમવા બેસું મેં દીધું.
હા, અરે આ તો છે ને મને આજે એકદમ એક ઓનલાઈન જોબ માટે. રિક્વેસ્ટ આઈ, એ લોકોએ મને હાઈલ મેલ કર્યો હતો કે તમે? અને ઓનલાઈનને તમારી સાથે એ જ ડિસ્કસ કરતી હતી. કે ઓનલાઈન જોબ કરવી જોઈએ કે પછી ઓફલાઈન?
ઓનલાઈન આમ તો સારી કરવી જોઈએ, પણ પેલું કેવું કે અત્યારે ફ્રોડ ને એવું થાય તો કઈ બાય ચાન્સ ફ્રોડ કેવું કશું ના મતલબ ઓનલાઈન ને ઓફલાઈન બેવ સારું જ છે, અત્યારે તો બધાને વર્ક ફ્રોમ હોમ નહી, મળતું.
હા, પણ આ કેવું કે આ ટ્રસ્ટેબલ કંપની છે. મારા ફ્રેન્ડ એક કરે છે. પણ મને કોઈ એક્સપિરિયન્સ નથી ઓનલાઈન વર્ક નો તો તમને ખબર છે પહેલા એકવાર કર્યું તું ઓનલાઈન તો મેં કીધું લાવ તમારી સાથે કન્સન કરી લઉં.
હા, ઓનલાઈન આમ તો કરવું સારું મારી એક ફ્રેન્ડ બી ઓનલાઈન જ આવી રીતના. કરે છે, ઓનલાઈન જોબ જ કરે છે. અને પૈસા બધું ઓનલાઈન જ. મતલબ એક બે વખત મળવા જવાનું હોય બાકી કઈ નહી, એમ. ચર્સ્ટ ને એવું બધું મતલબ સારું હોય ને એવું થઈ શકે, એમ.
હા, એટલે એજ કે મારી બેને બી એકવાર કરી છે, ઓનલાઈન જોબ. અને ઓનલાઈન જોબ સારી છે. ટ્રસ્ટેબલ છે એવું કય નહી કે આપ આપણું કોઈ નુકસાન થાય. પણ આ તો કેવું કે મેં કોઈ દિવસ કરી નથી તો હું તમને કનસન કરું. કે ઓફલાઈન જોબ બેટર કે પછી ઓનલાઈન જોબ.
ઓફલાઈન જોબ હોય ને તો વધારે સારું પેલું કેવું એક્સપિરિયન્સ ને બધું બી વધારે મને લોકો સાથે વાત કરવા બી આપણને વધારે મળે એમ. આમાં તો ઓફલાઈન હોય ઓનલાઈન હોય એટલે કેવું આપડે એકલા જ હોઈએ. ઓફલાઈન મતલબ કેવું જોબ પણને એવું બધું જોવા મળે તો લોકો સાથે વાત થાય ને બધું સારું એમ.
હા, મને એમજ છે કે જો આપણે ઓફલાઈન વર્ક કરીએ તો આપણે ઓફિસમાં જવાનું હોય આપને કોઈ ક્વેરી હોય આપણને કશું ના આવડતું હોય તો આપણે આપણા સિનિયર પાસેથી શીખી શકીએ. એ લોકો આપણને ટ્રેનિંગ આપે પણ ઓનલાઈન જોબમાં એવું કઈ ના હોય. આપણે આપને કોઈ ક્વેરી હોય તો આપણે પૂછ બી કેમ ના શકીએ. ઓનલાઈન મિટિંગ્સ કરવાની હોય તો પછી હું વચ્ચે કોઈ કવેરી હોય તો હું કોને કન્સલ કરું, કોને પૂછવું એ મને થોડો ઈ એવું લાગે છે કે એ થોડો પ્રોબ્લેમ થાય ઓનલાઈન વર્કમાં.
હા, ઓનલાઈન વર્કમાં એ બહુ પ્રોબ્લેમ બને કો ચલો કોઈ તમને કોઈ પ્રોબ્લેમ આયો. તમને કોઈ ક્વેશ્ચન થયો તો તમે કોને પૂછો?
આ તો ઓફલાઈનમાં તો શું તમે પૂછી શકો, કોઈને.
હા, એજ અને ઓફલાઈન એ આમ પર્ટિક્યુલર ટાઈમ હોય કે આટલા ટાઈમમાં આટલા ટાઈમ થી આટલા ટાઈમ આપણે ઓફિસમાં રહેવાનું હોય આપણું શિડ્યુલ નક્કી હોય. પણ હવે ઓનલાઈનમાં તો ગમે ત્યારે આપણે જોઈન થવાનું હોય, ગમે ત્યારે મીટિંગસ થઈ જાય. તો આપણે આમ ટાઈમ મેનેજ ના કરી શકીએ. જો આપણું ટાઈમ મેનેજમેન્ટ સારું ના હોય, તો આપણે ઓનલાઈન ઓનલાઈન વર્ક ના કરી શકીએ.
હા, અને પેલું કેવું અને આપડે ઘરે હોઈએ એટલે ઘરે કેટલે આપણને કામ હોય ને બધું કામ સોંપ આપણને કામ સોંપે તો પછી એ આપણને મૂકવું પડે એ કામ આણે આપને.
હા.
ઓફલાઈન હોય તો સારું કે કોઈ કશું કોઈ ઘેરથી કોઈ કામ જ ના સોંપે એમ.
અને આપણા ઘરે તો કેવું કે બધા અવાજ કરતા હોય તો આપણાથી કામ પર કોન્સન્ટ્રેટ થાય જ નઈ.
હા અને જો એમાં બા દાદા ને કોક હોય તો પછી પ્રોબ્લેમ જ પડે.
હા અને નાના છોકરા હોય તો તો બઉ જ.
હા
એટલે મ ઓનલાઈન મને બી ઓનલાઈન જોબ કરવી ગમે કે ચાલ આપણે ઘરે થ્રુ કરી શકીએ આપણા ટાઈમે પણ ઓફલાઈન જોબ વધારે પ્રિફર કરું. કારણ કે એ પર્ટિક્યુલર ટાઈમ પર આપણે જવાનું આપને ત્યાં જઈએ તો આપણને બી થોડું શીખવા મળે. આપ આપણું બી નોલેજ વધે જો આપણે ટ્રાવેલ કરીએ. તો અને લોકો સાથે આપણું રિલેશન બી સારું થાય, રિલેશન સ્ટ્રોંગ થાય આપડુ. અને કેમ ઓફિસમાં કામ થાય છે, આપણને ખબર પડે, જયારે ઓનલાઈનમાં આપને એવું ખબર ના પડે. કે કેવી રીતે વર્ક થાય છે? મા ઓનલાઈન મિટિંગ્સ કરવાની અને આપણે કોઈ સાથે વાત બી ના કરી શકીએ, ઓનલાઈનમાં આપણે રિલેશનશીપ બી બિલ્ડ ના કરી શકીએ બીજા સાથે.
સાચી વાત છે, ઓય ઓ એવું જ થાય, એટલે પેલું કેવું પછી ઓનલાઈન હોય ને, ટાઈમ મેનેજમેન્ટ આપણને કશી ખબર ના પડે, આ તો શું ઓ અ ઓફલાઈન હોય તો, પોતા અને ઓફિસ ના ટાઈમે જવાનું હોય, તમાનો નવ વાગ્યાનો ટાઈમ હોય તો, નવ વાગે મા આઈ જ જવું પડે. તો કેવું તમારો તાઈમ મેનેજમેન્ટ બી થઈ શકે કે, ચાલો આવી રીતના મારો ટાઈમ છે, તો હું મારો ટાઈમ ના આવી ના ગોઠવી શકું. ઓફલાઈનમાં તો અને ઓનલાઈનમાં કશું જ ના જોય, તમે જય્યારે ફ્રી પડો ત્યારે કામ કરો એવું હોય, એટલે ઓન ઓફલાઈન વધારે સારું એમ.
હા, અને ઓનલાઈનમાં તો કેવું આપડે, આપડા આપણા ઉપરના મેનેજર કેવા છે, આપડા બોસ કેવા છે. આપણા કલીગ્સ કેવા છે, સ્ટાફ મેમ્બર્સ કેવા છે. આપણને કશી જ ખબર ના પડે. ઓનલાઈનમાં તો આપણે ખાલી આપણા પીસી થ્રુ આપડે, આપડે એકલા હોઈએ ને, સામે વાળા હોસ્ટ હોય. અને આપડે મીટિંગ કરવાની તો, આપણને ના ખબર પડે કે, આપણું સામેવાળું કેવું છે. આપડા કલિગ્સ કેવા છે? જ્યારે ઓફલાઈનમાં તો આપણે રોજ એમને મળતા હોઈએ, આપને એમનો નેચર ખબર હોય કે, કોણ કેવું છે. આપણે કોની જોડે સારું રાખવાનું છે, આપણું કામ કોણ કરીએ આપે આપણને આપને. કોણ શીખવાડે? એ આપને બધું ખબર હોય કે, ઓફલાઈનમાં કેમ થાય, કેવી રીતે થાય, ઓફિસમાં વર્ક. પણ ઓનલાઈનમાં એવું, ઓનલાઈનમાં એવું કોઈને એક્સપિરિયન્સ જ ના મળે.
માયા ભાઈ ના અત્યારે ઓનલાઈન જ છે જોબ, તો મારા ભાઈ એમ જ કે, કે ઓનલાઈન જોબ મલવી સારી એવું નહી, પણ પેલું કઈ ઓફલાઈન હોય તો, વધારે સારું, તમારે કેમ અપડાઉન થાય છે. ટાઈમ મેનેજમેન્ટ કેમનો કહો લોકો સાથે વાતચીત કેમની કરવાની, એ બધું તમને ખબર પડે કે. કેવું ચાલે છે? અત્યારે બાર એમ. ઓનલાઈનમાં તો તમે ઘરના ઘેરે રહો, એટલે તમને કશી ખબર જ ના પડે, તમારા કોના ન્યુ ફ્રેન્ડસ. કેવું કોઈ જ ના બને, ઓફિસ માં ઓફલાઈન હોય તો કેવું વધારે સારું, તમને બધા સાથે વાતચીત કરવાની હોય, પછી અ મિટિંગ્સ હોય, એમાં બધું મજા આવે, એમ સારું ઓફલાઈન હોય, એજ સારું જોબ તો.
હા સાચી વાત છે, અને ઓનલાઈનમાં કેવું કે, આપણે ઘરે ને ઘરે રહીને કામ કરવાનું, અને ઓનલાઈન કરીએને, તો આપણે બહાર નીકળવાનો બી ટાઈમ ટાઈમ ના મળે, આ કાઢી શકીએ, જ્યારે ઓફલાઈનમાં તો કેવું કે, આપણે રોજ ઓફિસ જવાનું જ હોય તો. આપણે થોડું ટ્રાવેલ બી થાય, આપણું થડું માઇડસેટ બી ચેન્જ થાય, આપણું એન્વાયરમેન્ટ બી ચેન્જ થાય. તો આપને થોડું સારું લાગે, અને આપણે નવા-નવા લોકો સાથે મળી આપને ખબર પડે કે, દુનિયામાં કેવા-કેવા લોકો કેવી રીતે આપડે, એ લોકો એ લોકો સાથે ડીલ કરવાનું છે, તો આપડને ખબર પડે.
સાચી વાત છે, અને મને તો હું તો એવું જ કઉ કે, ઓફલાઈન જોબ મળે ને તો વધારે સારું એમ, કોઈ જઈએ તો, આપણને ખબર પડે કે, બહાર દુનિયા કેવી છે, બધા કેવા છે લોકો.
હા સાચી વાત છે, તમે શું પ્રિફર કરો? ઓનલાઈન જોબ કે, ઓફલાઈન જોબ.
મને તો ઓફલાઈન જોબ જ ગમે, ઓનલાઈન જોબ ચલો કંઈક પ્રોબ્લેમ એવું કશું આવ્યું હતું. અઠવાડિયા માટે બે ત્રણ દિવસ માટે ચલ ઓનલાઈન જોબ લઈ લઈએ આપણે વર્ક ફ્રોમ હોમ માટે. બટ હું તો એવું જ કહું કે જરૂર પડે તો જ લેવાનું. બાકી તો હું તો એવું જ કહું કે ઓફલાઈન જોબ જ સારી. મને તો ઓફલાઈન જોબ જ ગમે.
હા. અને એ વાત તો સારી પણ અત્યારે કેવું છે કે અવે તમને કોઈ દિવસ છુટ્ટી લો તો એ લોકો તમને એવું કેહ કે તમે વર્ક ફ્રોમ હોમ કામ કરી શકો છો. તો એક ઓફલાઈન જોબનો એક બેનિફિટબી છે કે જો તમારી તબિયત ઠીક નથી. તમને કોઈ ઇમરજન્સી છે ઘરે વહેલા જવું છે. તો એ લોકો તમને વર્ક ફ્રોમ હોમ પ્રિફર કરે છે. તો તમે એ ટાઈમ પર વર્ક ફ્રોમ હોમ ચૂઝ કરીને ઓનલાઈન જોબ કરી શકો છો.
હા સાચી છે. એ રીતના તમે કોઈ માદા હોવ પછી તમાર ઘરમાં કોઈ ઈમરજન્સી આવી ગઈ. તો તમે એમાં એના માટે વર્ક ફ્રોમ હોમ કરી શકો. છો. પણ બધા એનો મિસયુઝ કરે છે કે ચલો અવે મને નઈ જઉ ઓફિસ. તો પછી હું વર્ક ફ્રોમ હોમ લઈ લઉ. બટ એ પણ સારું કે તમે જોબ પર જાઓ. લોકો સાથે વાતચીત કરો. અપડાઉન કરો. ખબર પડે કે કેવું ચાલે છે અત્યારે. હાલો. હલો.
હાલો.
હાલો હાલો મારો અવાજ આવે છે.
હ તો અવાજ આવે છે.
હા તમારો અવાજ.
હ એટલે ઓફલાઈન જોબમાં કેવું કે આપણો ટાઈમ સારો એવો નીકળી જાય. અને પછી તમને ઘરનું કામ કરવું હોય તો થાય વાંધો ની. અને ઓનલાઈન જોબમા બી એક ફાયદો છે કે તમે ઘરે રહો. તો તમને ઘરનું બી થોડું કામ થઈ જાય. તમને બાર જવાની જરૂર ના પડે એમ. તમે હેલ્પ કરી શકો ઘરે.
એ સાચી વાત મતલબ ઓનલાઈન અને ઓફલાઈન બેવનો આમ તો સારું જ છે. પણ કેવું મને આમ વધારે પ્રિફર એ કરું કે ઓફલાઈન જોબ હોય તો સારું એમ.
હા સાચી વાત છે. પણ જોવા જઈએ તો બનેવના ફાયદાને ગેરફાયદા છે કે ઓફલાઇન જોબ કરયે તો ટ્રાન્સ આપણું આવા જવાનો ટાઈમ બઉ ખર્ચ થઈ જાય. જ્યારે ઓફલાઈન અ ઓનલાઈન જોબ કરે તો આપ આપણે ઘરને ઘેર રહીએ તો આપડો થોડો ટાઈમ બચે ને. એ ટાઈમમાં આપણે થોડું વધું કામ કરી શકીએ.
હા સાચી વાત છે. મતલબ બંને ના છે એના ફાયદાબી છે. નુકસાન બી છે. અને ઓનલાઈનમાં બી ફાયદા છે. નુકસાન છે. તમારે અવે તહ ડીપેડ કરે કે તમારે કયું, તમને કયું વધારે સારું ફાવે છે. અગર તમને લોકો સાથે વાતચીત કરવાનું. કે પછી. કરવાનું બધું ગમતું હોય તો હું ઓફલાઈન બાકી ઘેર રહેેવાનું હોય તો. ઓનલાઈન સારી જોબ.
હા સાચી વાત છે કે જો તમને ટ્રાવેલ કરવું ગમતું હોય. એ લોકો જો લેશન ડીલ કરવા ગમતા હોય. ચાર લોકોને ઓળખવા ગમતા હોય. ઓફિસનું એન્વાયરમેન્ટ કેવું છે. એવું જોવું ગમતું હોય તો તમે ઓફલાઈન જોબ ઓફલાઈન પ્રિફર કરો જોબ. અને જો તમને ઘરે બેઠા ઘરે રહીને કામ કરવું હોય શાંતિથી તો તમે ઓનલાઈન પ્રિફર કરો.
હા એ જ સાચી વાત છે. બધાની જોબ અહીંયા બધા અહીંયા હોય ને લોકોની જોબ લંડન યુ કે બધે હોય તો બધા શું કરે, બિચારા વર્ક ફ્રોમ હોમ જ લે એ લોકો અ કોઈ ચાન્સ જ નથી કે અમે ના જઈ શકીએ.
હા સાચી વાત. પણ બહારમાં તો કેવું કે આપને પૂરતા પૈસા મળી રહે તો વર્ક ફ્રોમ હોમ જ કરવું જોઈએ.
હા અને અહીયાં ઈન્ડિયા કરતા આઈ થિંક બ આઉ આઉટ ઓફ ઈન્ડિયામાં અ સેલેરી વધારે સારી મળે. જો તમે એક્સપિરિયન્સ વાળા હોવ ને એને બધાવાળા હોવ ને તો ત્યાં વધારે મળે એમ.
સાચી વાત છે.
એટલે
હા સારું તો આપણે પછી વાત કરીશું. મન સારું લાગ્યું તમારી સાથે વાત કરીને.
સારું ત મને ભી સારું લાગ્યું. ત જયશ્રી કૃષ્ણ.